હલો.
હલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
આજે થોડી મજા નથી.
શું થયો?
આજે થોડું મોસમ ના લીધે એવું જ ચાલી રહ્યું છે. અને
હ.
મારા હસબેન્ડની પણ તબિયત એવી જ ચાલી રહી છે, એમને તાવ આવી ગયો છે, એમને હો હોસ્પિટલ મૂક્યા છે, હજી દવા લેવા
અચ્છા.
અને મારે પણ થોડું એવું જ ચાલી રહ્યું છે, માથું દુખાય છે બહુ જ.
અચ્છા અ તમે મેં એવું કીધું વ ઉપાય કરજો ને.
અરે કાલ થી મેં કઈ જ ના તો ફોન જોયું છ કે ન તો કામ કઈ કર્યું છે. મારું ઘર જોઈએ તો અસ્ત વ્યસ્ત પડ્યું છે. ના તો કામમાં મન લાગે છે બસ માથ માથું દુઃખા દુખા કરે છે.
હમમ સાચી વાત કહો છો તમે સારું નથી લાગતું.
બાળકોને સવારે સ્કૂલમાં સ્કૂલ માટે તૈયાર કર્યા. એમને પોહાનો નાસ્તો બનાવી આપ્યો. અને પછી સુઈ ગઈ પાછી.
પછી હમણાં જ ઉઠીને ચા પીધી છે ખાલી.
સાચી વાત કહો છો તમે.
એમને પૂરી રાત તાવ આવતું તું પછી દવા બ પહેલાની પડી છે તો પછી એનો કઈ અસર થાય નય. એટલે પછી મેં કીધું સવારે જ નવી બી બીજી દવા લાવશું એટલે પછી હમણાં મોકલાયા છે ને કે બધા ટેસ્ટ, વેસ્ટ બધું કરાવીને આવો. વાર લાગે તો લાગે અને રજા પડી. પડે નોકરી પર તો રજા પડવા દો.
સાચી વાત કહો છો તમે.
પેહલા સ્વાસ્થ્ સારું હોય તો કામ કરવામાં મન લાગે ની તો કામ જ ક્યાંક મન જ ન લાગે.
હમમ સાચી વાત કો છો ગરમ પાણીમાં પીવજો ને.
હા સવારે ગરમ પાણી કર્યું તું એજ પીતા પીધું હતું. આજે તો અ સ્નાન એ નથી કર્યું અને એમને એમ દવાખાને મોકલ્યા છે કે એક વખત દવા જાઓ. એમના ફ્રેન્ડ સાથે ગયા છે દવા લેવા મારે તો ખાલી માથું માથું દુખાય છે આમ એવું લાગે છે કે ઊંઘ જ પૂરી નથી થઈ એવું લાગે છે.
આજ તો ત્યારે અ સો સોયા કરત તમે.
કેટલી ઊંઘ કાલે પણ સુઈ ગઈ બપોરના કેટલી ટાઈમ ત્યાંથી આવયે એટલે પછી મને તો મજા ના હોય તો મારાથી કામ એ ન થાય. ના તો હું ઘરનું કામ કરું સારી રીતે, સરખી રીતે અ કે ન હું કઈક બીજું આપડે કઈ પણ કામ કરતા હોય એમાં પણ મન ના લાગે, ક્યાંય મન ના લાગે બસ.
હમમ સાચી વાત કહો છો. શરીરને આરામ આપવું બો જરૂરી છેને.
બિલકુલ. મને તો એમ એવું લાગે છે કે એક સારી નીંદર આવી જાય ને એક આમથી એક બે કલાક આમ અલગ થી નિંદર આવી જાય ને રાત્રે પણ બે ત્રણ વખત હું જાગતી તી. ત્રણ વાગે જાગી પછી બે બે વાગે પણ મારી એક વખત ઊંઘ ખુલી ગઈ તી અને રાત્રે સાડા બાર વાગ્યા સુધી તો સુતાય નતા. છોકરાઓને બધા ફોન પર વાત કરીને એમ બધું પછી આમ કરીને મોડા સુઈ ગયા તા. કાલે પણ કેટલી વખત મારી તો ઊંઘ જાગ જાગી ગયતી એટલે એવું લાગે કે હમણાં પણ એવું લાગે છે કે સુઈ જઉં, સુઈ જાઉં પણ હવે આજનું કામ કરું ની તો પછી આમ
થી કરણ સુઈતા
હ ના પડે એવું ના ચાલે એટલે પછી હમણાં જે બાળકો આવશે હજે જમવાનું બનાવવાનું બાકી છે મારે તો ખેર આજે વ્રત રાખવાની છું.
બ શું વ્રત રાખવાનો છે હા આજે અગિયારસ છે કલ અગિયારસ. નથી પણ આ જ રાખવી મતલબ જોઈએ આજ નો મહત્ત્વ છે.
હા કોઈએ આજ માની છે. અને કેલેન્ડર માં પણ આજે જ આપી છે તથી વ ઘટ હોય. એટલે અગયારસ આજે રાખી છે તો અગિયારસ નું વધ રાખવાની છુ.
હદ મેં તો ખાટુ શ્યામજીી ના વ દેખ્યો હતો તો વર્ણ મેં તો શાયદ આજ દુ્વાદશી રાખ આખી છે.
અચ્છા
વ કેલેન્ડર ઉમે વ્ટ્સઅપ પે બતા દતેે તો ઉમે આજ રાખવી છે.
હ હા
દ્વાદશી છે, મતલબ કાલે કાલે સવારે આઠ બજે અગિયાર શરૂ થઈ ઓર આજ પાંચ બજે ખતમ થઈ ગઈ અગિયારસ તો લકિ વ સૂભ નથી તો અગયારસો નવ ભારત કલ વાાલો
હમ હમ એટલે મારે એ ફ્રેન્ડ્સ પછ એનો ફોન આવ્યો તો સાંજે કે આપણે આજે મંદિરે જઈશું. એમ કે મને મજા નથ, થી જો પણ મારી થોડી આમ સારી શ્રદ્ધા ચાલશે કે તબિયત સારી છે. તો જઈ આવીશું આજે આમ પણ મારી ઇન્સ્ટિટ્યૂટમાં રજા છે. આજે
હમ હમ
ત્યાં નથી જવાનું તો અગિયાર બાર વાગ્યા સુધી જો થોડી. તબિયત સારી હોય તો એક કલાક એક દર્શન મંદિરે જઈને આવીશું નહીં તો જોઈએ
સાચી વાત તોશો વરતવે ત્યારે તો જાણ્યું છે. એ મંદિર
હા આમ પછી જયારે વ્રત હોય છે. તો મારી રજા બી હોતી નથી તો મને આમ આટલો ટાઈમ મળતો તો નથી પણ આજે રજા બી છે. તો વિચારું છું. કે થોડું ટાઈમ કાઢીને જઈને આવીશ
હમ સાચી વાત કશો મારે પણ બી જાણું છે. આજ મંદિર
હા
બપોરમાં જાવીશ
અને કાલ થી અહંયા શું છે. મોસમ બદલાઈ ગયો છે. ને એના લીધે બધા બીમાર પડે છે. બધાનું ગળું. ને એવું લાગતું હોય કે પહેલા શરદી થવાની જે સંભાવના હોય છે. માથું પછીમ એવું નથી આવી જતો
સાચી વાત કહો છો. મને પણ બી એવું જ લાગી રહ્યું હ શરદી ઝુ કામ થયું હય
હા અને રાત થી આ બહુ જ હવા ચાલતી હતી. એવું લાગે હવે વરસાદ આવે હવે આવે પણ વરસાદ તો નથી આવ્યો પણ હા થોડો ક્યાંક તો પડ્યો હશે બીજે ક્યાં અહીંયાં યા નથી પડ્યો પણ ક્યાંક બીજે તો ભ લાગી રહ્યો છે. ઠંડો ઠંડો
આરામ કરો ઔર હવા લો પૉઝિટિવ રહો. અને જે ડૉક્ટર પણ ને બી બતાવો
હા નહી એટલે એમને તો શું તાવ વધારે આવી ગયો હતો પછી દવા પહેલાની પડી હતી. તો એ તો લાંબા સમય સુધી પછી પડેલી દવા હોય એનું કંઈ ખાસ અસર હોતો નથી. તો મેં નહી આપી દવા તમારે તો લઈ આવો દવા નવી જ અને મારે શું છે માથું દુખાય છે. ખાલી આ ઊંઘ નથી સારી આવી કે સરખી. રીતે કે કઈ એવી રીતે કે પછી મારે સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. મારે ત્યાં આવું
હમ
ત્યાં પણ ત્રણ સાડા ત્રણ કલાક સુધી મને લેપટોપ આગળ બેસવું પડે છે.
તો તમને
પછી ત્યાંનું કોઈ દિવસ પ્રોજેક્ટ કઈ હોય તો ઘરે આવીને પણ કેટલીક બે ત્રણ બે કલાક બે કલાક સ્ક્રીન સામે એટલે એ મને એવું લાગે છે. કે એના લીધે મને તો તકલીફ થતી હશે.
તું તમ તમને સસમા હસમા નહીં કઢવાયા
હા ના કઢાઈ નાખ્યા ચશ્મા કઢાઈ નાખ્યા પ્રોટેક્શનવાળા આપણે લેપટોપ ફ્રી જેનાથી આપડે ન દુખાય ખેંચાય ન આંખો એવા લાવી છું. બધું વ્યવસ્થા તો બધી કરી રાખી છે. પણ તો એ ખબર નહીં આમ આ માથાની સમસ્યા બે દિવસથી વધારે થઈ ગઈ છે. બાકી તો સારું જ હતુ.
તો ઘરનો કોઈ ઉપાય કરવાનુ
હા હા તમે આમ કઈ કેહો છો ને કે તમે છે હું પછી આજે ઘરે છું નવરી એટલે જોઈને કરીશ.
હા વ મેં દેખ્યું હો ન્સ્ટાગ્રામ પછી તો મે મે ક આપને મુકલવયો ભી થ
હા હા ન જો મને ટાઈમ જ નહીં મળ્યો એટલે ફોન જવાનો કે કાંઈ બી મન જ નતું કાલે પણ ટાઈમ પર આમ તો સુઈ ગઈ હતી આમ તો ફોન પર થોડી વખત વાતો કરી હતી
હમ હમ
આપડા અયા એની એની સાથે એનો પછી મેસેજ આવતો હતો કે એટલે પછી મેં એનાથી. અ વાત કરી હતી એને તો કઈ મારા એની સાથે કોઈ નેટવર્ક ઈશ્યુ આવતો નહતો.
હા વ તો નથી આવતુ.
એનીથી બે ત્રણ વાતો કરી પછી. બસ જમવાનું બનાવું જમી લીધુ. અને સુવાની આમ તો તૈયારી કરી પણ બઉ આમ વાતો કરતા કરતા છોકરા. છોકરાઓ પણ માનતા નથી કઈ ને કઈ કઈ ને કઈ કરતા જ રહે છે.
હા સાચી વાત કહ છો. ચલો ઠીક હ ઘરેલુ ઉપાય પણ કરજો
હા જરૂરથી ચાલો તો પછી તમે બી ખ્યાલ રાખજો જય શ્રી કૃષ્ણ ન
જય શ્રી કૃષ્ણ